બોલો રાહુલભાઈ હા હો તમે મજામાંગ
હા અમે બધા મજામાં જ છે બોલો ઘર ના શું કરે.
ઘોર ના ઘર ના મજામાં તમારે કેમ છે.
હ નઈ ભાઈ અત્યારે મારે તોહીં અમદાવાદમાં જોબ લાગી ગઈ એટલે અ નોકરી કરું.
કેવાની જો લાગી ગય તમારે
બ હું ઓ એ આરસી મેં કોપાો કોર્ષ કર્યો હતો ને એટલે અમદાવાદમાં એક સારી એવી કંપની હતી ને આ જોબ લાગી ગઈ પાર્ટ ટાઈમ કરી એવું હાલે
હમ એમ છે શું પગાર શું છે જોબનો
અગાર તો અત્યારે તો સારું છે પચી હગારથી સ્ટાર્ટ થયો છે એમ જેમ સ હોય એમ પછી વધારે પગાર થાય એવું હોય
એમ છે.
હમ.
હું હું કરવાનું હોદ્યોગમાં
યોગમાં કય ન હોય એ ના પ્રોજેક્ટને એવું બધું હોય તૈયાર કરીને શેઠને દેવાના હોય એ કમ્પ્લેટ કરીને દેવાના હોય એટલે કંપની એના સબમિટ કરના હોય એવું બધું હોય એમાં
હમ તો એક એક દિના કેટલા પ્રોજેક્ટ થાય કમ્પ્લીટ
એમાં તો તમે જા દો અત્યારે તો હ એવો કંટાળી ગયો ને
હમ.
કંપની માં એટલું કામ થ કે તમે વાત પ છો રવિર નો પણ અમને ટાઈમ બ મળતો અત્યારે બોલ
ઓહ ઓવર ટાઈમ ના પૈસા
હા એમ તો ઓવર ટાઈમ ના પૈસા વધારે હોય એવ એવું એટલું બધું તો ના હોય કે આપડો મહિનાનો પગાર ફિક્સ હોય
હમ.
અને જેમ આપડો એક્પિરયસ વધારે હોય ને એમ આપડો પગાર વધારે દ મહિને મહિને એવું બધું હોય એમાં
એ આવ છે. એટલે ઓવર ટાઈમ નથી કરતા એ કંપની માં
હા, ના અત્યારે તો ઓ ટાઈમ નથી કરતો કેમ કે સવારે આઠ વાગે જવાનું હોય ને સાંજે પાછે સાતક વાગે જેવું છોડે.
એમ છે.
હા.
હું હા લગવાખ કંપની સિવાય બીજું?
હા, બાકી જો જિંદગીમાં મોજ જ છે કરનાની બધું રેડી જ છે. હમણાં તે પપ્પાનું ઓપરેશન કરાયું હતું-
કેમ શું થયું તું?
એમાં એવું હતું કે પપ્પાને એક સાઈડ નો પગ બઉુ દુખતો હતું ગોળાનું ઓપરેન કરવાનું હતું આપડે રાજકોટ છે ને ત્યાં સુું ઓપરેશન કરાવું છું.
એમ છે.
હા.
કેટલા લાખમાં ઓપરેશન પડાઈ ગ્યું?
એમ તો વાંધો ન એવો કેમ કે ડોક્ટર છે અમારા ફેમિલી સ્ટાફને ડોક્ટર હતા
હમ્મ.
ને આમે એ આપડા શલું કાર્ડ છે ને એના ઉપર થઈ ગયું એટલે તો બધ વધારે વધારે વાંધો આવો નહીં.
એમ છે. હું બાકી વરસાદ પાડે હું હાલે અમદાવાદ માં?
વરસાદ પાણી તો તમે જવા દો હમણાં બે ત્રણ દિવસથી તો બહુ વરસાદ આવે તમારે એના કેમ છે જૂનાગર માં વરસાદ?
હા, જુનાગઢમાં તો વરસાદ એ બે ત્રણ દીધા થી.
જુનાગઢ માં વરસાદ થાય એટલે મોજબો આવે એમ તો.
હા, તો આવો આવો જુનાગઢ.
હા, એજ વિચારું છું હમ કાઈમ મળે તો કંપની માંથી બે ત્રણ દિવસ નું લીવ લઈ ને આવી એના બધા દોસ્તારો ભેગા થાય ગિરના ચડવાની મજા આવશે.
હા, ગિરના રે જટાશંકર દાતા રે બધી વ્યુ સારા થઇ જાય વધે વર સાદના મજાજ આવે ઘરે.
હા, એમ જ નઈ કેમ કે આપડે ગ્રુપમાં મેસેજ નાખ્યું હો એટલે ઘણા દોસ્તો ભેગા થાય અત્યારે તો બધા પોત પોતાનામાં લાગી ગયા હોય.
હા, હમ્મ.
એ તો આપડે ગ્રુપમાં મેસેજ નાખ્યું એટલે દોસ્તારો ભેગા હતા આપડે મન મનીશ ધણાય છે.
હા, હા. તે એ ક્યાં છે મનીષભાઈ અત્યારે, મનીષભાઈ ક્યાં છે અત્યારે?
મનીષભાઈ તો અત્યારે કઈ ખબર ને અત્યારે કદાચ રાજકોટ લાગે મનીષભાઈ.
આમ છે, તૈયારી કરે છે ઈ?
હા, તૈયારી ને એને તો પછી કોલેજ ચાલુ છે ને. એને લાસ્ટ ઇયર લાગે કોલેજનું.
તમે તો એ સ્પોર્ટમાં હતા ને ડાયરેક્ટ એમાં હોય છે.
એ સપોર્ટમાં ધીમે-ધીમે હાલ્યા કરે રાતે થોડો ટાઈમ મળે તો સ્કોર્ટમાં ધ્યાન દઈ લે પબજી વબજી ચાલુ કરીએે રાતના.
એમ છે. અમે કો પબજી નથી રમી? પબજી કેમ રમવાની શું છે એની હિસ્ટ્રી એના વિશે થોડક જણાવો.
એમાં પબજી ના પબજી આપડે ખબર હોય તો બે હાજર અઢારમાં આઈ ગઈ તી.
હમ્મ.
ત્યારે એટલો બધા એનો ક્રેશ પણ અત્યારના સમયમાં એનો ક્રેશ વધી ગયો પબજીનો તો.
તમે બે હજાર અઢરથી ચાલુ કરી તી?
હા, હું તો બે હજર અઢારનું પ્લેયર છેે, પેલા જ આવીથી ત્યારનો રમતો અત્યારે તો બઉુ કોમ્પિટિશન હા થઈ ગયા એમાં આપડે કોન્સ્ટેબલની જેમ થઇ ગઈ એમાં અત્યારે. આ કોન્સ્ટેબલમાં કેમ કોમ્પિટશન હાર્ડ હોય
હા.
એમ જ પબ્જીમાં થઈ ગયુ કેમ કે હમણાં બી એમ પી એસ અ ચાલુ થીયું તુ બે હાજર ચોવીસમાં આપણે
હમ્મ.
તમે એનું પ્રાઈકૂલ હાભળી જાવો ને તો તમને એમ થાય કે એટલી બધી પ્રાઈકૂલ એનું પ્રાઈકૂલ ચાર કરોડ જેટલ હતું.
હમ્મ, પણ એ તો કંઈક વચમાં બંધ થઈ ગઈ હતીને કોરોના ટાઈમમાં
હા, એ આપણે ઈન્ડિયામાં બેન થઈ ગઈ હતી પબ્જી પણ એના પછી ઈન્ડિયા વાળા બી જી એમ આઈ કરીને કાયઢી તી ને ભારતની પોતાની.
હમ્મ.
હા, અત્યારે તો દેશ પરતુ માં હારું છે. બધાને ઘણા નવા-નવા પ્લેર છેને જોવાની મજા આવે તો આ વખતે ગોલ્ડ લાઈવલ ટ્રોફી લીધી.
તમારી ખુદની સ્કોડ છે કે તમે એકલા જ રમતા હોય?
ના-ના એમ તો સ્કોડ છે ને ખુદ ને અમારા ભાઈ બંધન છે બે-ત્રણ જેળા. એમ ત હમણાં આ જુનાગઢમાં ત તમારા જુનાગઢમાં હું હમણાં આવ્યો તો.
ક્યારે આવ્યા હતા?
જુનાગઢમાં છ તારીખે આવ્યો હતો ત્યારે હું કેવાય ટુર્નામેન્ટ હતી. આપણે સરદાર પટેલ ભવન કરીને છે ને કાળવા ચોકમાં?
હા, હા.
હેલો. ના, જક ટુર્નામેન્ટ હતી ના મેં આવ્યા તા એમ તો રમવા પણ ત્યારે એટલો બધું ટાઈમ નોતો બાકી તમને ફોન કરત કેમ કે મારે પાછું જલ્દી પોઘવાનું હતું કોક કંપનીમાં એટલે.
શું પ્રાઇસ હતું ટુર્નામેન્ટનું?
એનું કંઈક પેનચોતર હજાર જેવું પ્રાઇસ પુલ હતું.
હમ્મ, તો તમે જીતી ગયા હતા?
ના ના એમાં તો થર્ડ આવ્યા તા એટલે એટલુ બધું પ્રાઇસ મળ્યું તું પંદર હજાર પંદર હજાર જેવું મળ્યું તું.
પંદર. બોલો બોલો પછી પ સ્નાયપર પ્લેયર છો કે તમે તો પછી કે રસર છો.
આપડે તો રસડ છે હો ભાઈ.
એમ છે.
હમ એમ તો છે અમારા અત્યાર તો ડડીવાઈસ છે થર્ટીન પ્રો મેક્સ કરીને.
એમ છે બટ એને બેક ચાર્જી ઓછી ઉતરતી હોય ને.
હા ચાર્જિંગ નો થોડો પ્રોબ્લેમ લઈ વાંધો ના આવે એમ તો. એ લોકો ટુર્નામેન્ટ રમવા જાય ત્યારે પંખો બખો ને એ બઘું આપે કુલર ને એસીને બધું એટલે મોબાઈલ એટલુ બધુ ગરમ હી થવાની પ્રોબ્લેમ ના રહે એટલી બધી.
એમ કે. હું બાકી બીજું હું છે પબજીમાં અમે તો ઇન્ટરેસ્ટ ધરાવીએ ને પબજીમાં એમ છે. તમારા વારા માહિતી લઈ લઈએ તો થોડીક
હા હા યાર ઇસ્પોર્ટમાં તો. બઉ છે અત્યારે ઇપોર્ટમાં પણ કરિયર છે એવું કઈ નથી કે આ નોકરી લેવી જરૂરી છે સ્પોર્ટમાં પણ ઘણું કુતરે કરીય હશે આપડે રમતા ને બધું આવડું જોઈ એમ એવું બધું હોય એમાં.
એવું છે એમ.
હમ
રમતા તા હવે આવડે થોડું ઘણું ગણું પણ હવે કોઈ દી ડાઉનલોડ નથી કરીયા.
એને ડાઉનલોડ કરતા તમને મજા આવશે રમવાની એમાં કઈ હોય ને થોડોક સમય એવું લાગે એમ બાકી તો પછી આવડી જાય પછી વાંધો ન આવે એટલું બધી
હા પછી એમાં ફ્રી ફાયર જેમ બુલ્વર તોનું નાખવાનું હોય.
હા એ પણ છે તમે ફી ફાયર રમો છો ને.
હા હ હ તમે તો મોરે મૂરો દેવા વાળા છે
હ હ એટલે બધું પબજી એવું બધુંય ને એવું ફ્રી ફાયરમાં પણમ કિસ્પર્ટું ને તમને ખબર છે ફ્રી ફાયરમાં પણ ફોટાવી ગયો
હા આવી તો ગયો પણ અમે એમાં કઈ રમવા ના જઈએ અમારા કરતા માથા ભારે પ્લેયર હોય એટલે
એ એવું કઈ ના હોય અમિતભાઈ એ બધા આપડે આવડતું એટલું ઘણું છે આપડે થોડું કઈ એવું છે કે ભાઈ પ્રો હોય એને હારે જ રમવાનું છેને પ્રો હોય એને જ મારી નાખ્યો આપડે
એને આપડે તો ખાલી મનોરંજન માટે રમતા હોય બાકી બીજું કાઈ છે નહી
હમ્મ હમ્મ. કેમ કે અમુક અમુક ના કરિયર એમાં હોય જેને આવડતું હોય એ ઠીક છે એ કરી હકે આપડે તો પછી અપ્તા ભરવા જાય ખબર છે ને
હા હા તમારા પર આઈ જાય ફોન ના હપ્તા
હા બાપા મેં તો રોકડે લઈ લીધો તો
હા તમારા પાસે પૈસો જેટલો છે તો તમે રોકડા લઈ જ લો ને
પૈસાની વાંધો નથી ભાઈ એ તો બે ત્રણ મહિનાની શેલેરી એકા આવી ગઈ હતી પછી લઈ દીધું
એ એમ છે હ પછી કઈ ગાડી છોડવાનું ત્યારે તમારે
ગાડી છોડવાનો તો અત્યારે કઈ વિચાર નથી અત્યારે તો પૈસા ભેરો કરવાનો વિચાર છે કેમ કે હવે ઘરની જિમ્મેદારી પણ આપડા ઉપર આવી ગઈશ તો હવે કઈ તો કરવું પડશે ને
હે તમાર લગ્ન કરવા લાગયા એમ ને
ના ના લગ્નનો તો અત્યારે કઈ વિચાર નથી પાંચ દસ વર્ષ લગ્નનો તો કઈ વિચાર જ નથી. પેલા આપડું કરિયર બનાવાનો વિચાર છે.
અહીંયા આમ છે. તામ બેઠે બેઠે કરિયર બનીએ
એવું કઈ ના હોય તો કે આપડે કંપની અત્યારે કંપનીમાં જોબ લાગી ગાય એટલે બધી વાંધો ન આવે એમ. ઘરના એ ખુશ છે ધીમે ધીમે થઇ જાય એમ વધારે વાંધો નહી આવે.
આજના સમયમાં પચીસ હજાર તો કઈ ના કેવાય ને મહિનામાં.
હા આજના સમયમાં તો નો કેવાય આપડે એક્સપિરિયન્સ ઉપર એ લોકો આપે અત્યારે તો મારો પચા હજાર પગાર છે વરસ પછી તો વધારે થહે ને.
હા વળથી પછી વધે પછી વધે જ ને કેમ ના વધે.
અમે આપડે ધીમે ધીમે સરકારી નોકરીની તૈયારી કરીએ એટલે એમાં કદાચ ચાન્સ મળી જાય તો પછી વાંધો ના આવે એટલો બધો
એમ શું શું તૈયારી કરો તમે.
હે.
હલો કેવાની તૈયારી કરો ગવર્મેન્ટ જોબ માટે
કોન્સ્ટેબલ એમ તો તૈયારી કરી હતી પણ એમાં હું ગ્રાઉન્ડ ફેલ થઈ ગયો કેમ કે મારે એટલી બધી પ્રેક્ટિસ નથી ને
હા બાકી તમે લેખિત તપાસ કરી જયા તમારા તમારા પર અમને વિશ્વાસ હતો.
લેખિત માં તો આપડે મોટું આવડે એવું કઈને કે આપડે પાસ કરી જાએ તો ગ્રાઉડ ફેલ થઈ ગયું પછી મને ઊઠી ગયું. શું કરવાનું.
એ તમાર ફોરેસ્ટર ની ભરતી કડકટરની ભરતી તૈયારી ચાલુ કરી દો પાછા
હા મનીષભાઈ કેતા હોય મેં કંડક્ટર ની ભરતી ફોમ ભર્યું હતું.
હા એ એ લોકોની તૈયારી બહુ મોટા પાયા છે બાર આઠ કલાક વાંચતા જ કદી ચોકડે લઈને બેઠા જ હોય.
હા હા એજ ને એ લોકો તૈયારી
હા એ તમારા અમુક નરસિહ ફ્રેન્ડ એ હે ને
હા નરસિંહબેન ચ્યા આપડે અજયભાઈ કરીનેઈ જુનાગઢ માં જ છે.
હા એમ છે હું આ લઈને એ કઈ જોવા મળલા નઈ અજયભાઈ કરીને જ
હા એનો હમણાં બે ત્રણ દિવસ પેલા જ કોલ આવ્યો હતો નર્સિંગ કરે છે જુનાગઢમાં એક એમ બી બી એસ તૈયારી કરવાની છે એવુ બધું કેતા હતા.
એમ છે.
હમમ.
એક કોક ના ગળા કાપી નાખે ને તારું એમ બી બીએસ કરીને.
એ તો વાંધો નય આવે કેમ કે એને તો ત્રણ ચાર વર્ષ નો એક્સપિરિયન્સ હોય એટલે. એને પણ નોકરી જદા માંથી મળી જ જાય એટલો બધું વાંધો નહી આવે.
હમમ છે હા હવે એની હમણાં બોડી જોઈતી હતી કે બોડી અવે લીધા જેવું નથી હતું તમે પ્રોટીન ના પાવડર ને બધું આપો જીન-
એ બસરાક ને તો પેલે થી એવું જ છે મેં તને પેલા યે કીધું કે ભઈ જીમ સ્ટાર્ટ કરી દે.
હા કુ પોષણ નો બની ગયો ખોરાક ભાઈ. એમ જ ને આવું પડે તો વારો વહી ગયા છે કઈ ભેગું થાય એમ નથી લાગ તે લોકોનું તો
મેં એને દવાખાનું સજેસ્ટ કર્યું હતું મે કીધું તું ડોક્ટર બનવાનો છે એના કરતા તારુ કઈ દવાખાનું કરી લે મે તું. આ વાળ પાડ છે હું ઉપર ના આવી જાય.
હા તો તમારે કોઈ છોકરી બોકરી જોવી હોય તો વાંધો ના આવે ને.
હા હજય ભાઈ આટું આપડે
હા બાકી વાંધો થોડો રખાય ભાઈ ને.
એ તો વાત છે.
હા.
બોલો બાકી કેમ છે તમારે.
અમારે હા છે શાંતિ છે.
તમારે કેવુંક હાલે જુનાગઢ માં
જુનાગઢ માં કઈ નઈ અમે તો કોલેજ ચાલુ હે અમારે કઈ તૈયારી બેયારી ચાલતી નથી.
એવુ છે તમે તૈયારી નથી કરતા.
ના ના આપડે તૈયારી કર ને આપડે છસો વીઘા ના માલિક છે ને આપણે તૈયારી ન કરીએ ને.
તમારે વાંધો ના આવે ભાઈ અમારે તો ઘરના નું જોવું પડે.
હા અમે તો વીગો વગો વેચી દેએ તો રોડ કાઢે એક વીગો વેચી દસ વરસ વહી જાય અમારે.
હા તમારો વાંધો નઈં આવે તમારા છોકરા બેઠા બેઠા ખાહે.
હા બાપે એટલે ભેગો કર.
હા એમજ ને તમારા બાપ દાદા એટલું ભેગું કર દીધું તો તમારા લાજ વાંધો નહીં આવે.
હા એમજ તો આવો જુનાગઢ બાજુ કક રજા લઈને વરસાદ વરસાદ માહોલ થયો
હમમ. હા તો કંપની માંથી ચાર પાંચ દિવસ નો લીવ લઈ ને આવું બધા દોસ્તોર ભેગા કરીને જાયે.
હા હા તો આવો આવો હવે અમારે જવાનું હે પાણી વારવા.
હા તો જાયે એમાં હું.
હાલો હાલો રાખીએ.
એ હાલો વાંધો નઈ પછી આપડે કોલ કરીએ બે ત્રણ પછી
હા.